જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં મજામાં.
બોલો શું કેતાતા તમે કઠોળ નું કઈક કેતાતા ને?
હા તમાર ઘરે કયું કઠોળ વધારે ખવાય?
અમારા ઘરે તો શું હોય બુધવારે મગ બાફેલા ખાઈએ અને પછી ગુરુવારે અમારે રાજમા હોય રાજમા શું બ્લડ માટે સારાને એટલે રાજમા વધારે ખવાય અમારા ઘરે બ્લડ બી હોય આયરન બી હોય વિટામિન બી હોય વધારે એટલે રાજમા વધારે ખવાય અને મગ ખવાય. બીજું કોઈ દિવસ બાળકોની ઈચ્છા ના હોય ભાઈ બહેનને તો પછી મગના પરોઠા કરી દઈ કા તો પછી બપોરે એની સબ્જી કરી નાખી મગની ને પછી સાથે રોટલી.
હમ હમ હમ હમ હમ.
હમમ, બોલો બીજું બધું મજામાં?
હમ મજામાં, હમ.
બરાબર બરાબર. હવે કાલે તો સોમવાર છે એટલે લગભગ થેપલા બનાવીશું.
હમ હમ હમ હમ.
થેપલું થેપલા શું આપણે, આ શું કેવાય પેલું અથાણા જોડે છુંદા જોડે કા તો પછી ચા હોય કોફી હોય દહી. બધા જોડે ભાવે છે થેપલા તો હા અને થેપલા તો હવે ખવાય સારી મતલબ સારા લાગે છે એટલા સવાર સવારમાં નાસ્તો હોય એટલે બપોરે એટલે બધી પછી ભૂખ ના લાગે સવારે થેપલા ખાધા હોય ને તો જોઈએ તો ભી
દાળ ભાત હોય ને તો સાઈડમાં. સૂકી ભાજી બનાવી હોય ને બટેકાની તો થેપલાને છુંદો હોય તો ચાલે બાકી તો થેપ તમારા ઘરે ચાહ જોડે એ બહુ નથી બનતા બે ચાર તો બનાવીએ. તો બસ હું ને અમે બે જણા ખાઈએ ચા જોડે બાકી તો કોઈ ન અમારે નથી ખવાતા એમ
શિયાળો હોય ને ફૂલ તો પાલકની ભાજીને બનાવીએ ને તો ખવાય બાકી આ બધા થેપલા અજમાને જીરા વાળા એ નથી ખાવાત તો જીરા મીઠાની પાથરી હોય ને કાળા મરી નાખીને બનાવી હોય તો ખવાય એમ.
બરાબર બરાબર. હા અમે લોકો પછી પેલું બનાવીએે ગોળ સાથે જે રોટલી હોય ને.
હમ્મ હમ્મ.
એનો. ચૂરો કરી નાખીએ ને પછી ગળ ના ટુકડા અને ઘી નાખીને ખાઈએ એ બી સારું લાગે છે.
હા હા હા હા હા હા હા ધ્યાંને ગયું જાડી ભાખરી ને મસ્ત ચટણી ને ગોળગી નાખીને બનાવતા હોશો.
હા એટલે એ બી બહુ સારું લાગે શું ગોળ બી ખુષ્ટિકાર ગણાય ને. ખાંડ વધારે નથી ખાતા અમે પછી ખાંડ તો એવું જ કે છે કે એકદમ ઝેર જેવું છે ખાંડ તો વધારે ખવાય જ નહી.
એ તો કેજ છે બધા ભાઈ તમે ખાંડને અ મીઠું ને મેદો અને આ ત્રણ વસ્તુ તો ના ખાવ તો સારું છે. તમારે.
તે સ્વાસ્થ્ય માટે હ હ.
હ એ તો શું શ્વાસ્થ ન ધ્યાન તો રાખવું જ પડે આપણને હવે. કેમ કે રોગો બહુ જલ્દી ફેલાય છે ને એટલે
બીજું રાતે ચાલવા જાઓં છો.
હા અમે લોકો રાત્રે ચાલવા જઈએ કા તો પછી ગાડી પર હવા ખાઈ આઈએ. ચાલ વાત તો દસેક મિનિટ અમારે શું પેલું કમ્પાઉન્ડ મો શું છે ને એટલે. હા જઈએે છીએ કોઈ દિવસ જઈએ ગા તો પછી. ઘર માં જ ચાલી અમારે શું કમ્પાઉન્ડ મોટું છે. ચાલવા માટે ઓટલો બહુ મોટો તો છે એટલે ત્યાં જ અમારે તો થઈ જાય ત્યાં ચાલવાનું થઈ જાય.
અમારે અમે અમારી ઘણી મજ જીએ ચાલવા ને તો પછી સાંજે અત્યારે તો મોસમ સરસ છે ને તો અમારે તો પાછળની ભાગમાં ખુલ્લી જગ્યા ને એટલે અમે ડાબા પર જઈએ ને તો બહુ જ મજા આવે તણ